હા
હા કેમ છો
બસ મજા તમે કેમ છો જય શ્રી કૃષ્ણ
હા જય શ્રી કૃષ્ણ બસ મજામાં શું કરો છો
હ કઈ નહી બસ તમે કયો
હા બસ કઈ ને મોબાઈલ જોઉ છુ મોબાઈલ ના કેટલા ગેર ફાયદા તે જોઉં છો હવે સાઈબર ક્રાઈમ કેટલું વધી ગયું છે આવું છે કેવું હમ્મ સોશિયલ મીડિયા હવે જે કેવો ફ્રોડ થયો ને એવો મેસેજ આવતો એ
હા હા સોશિયલ મીડિયા ના તો ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે
હા ગેરફાયદા બી છે
સોશલ મીડિયાનો હા સોશિયલ મીડિયાનોો ફાયદો એ છે કે એ ઝડપ થી બધું કરવી દે આપણને કે પેલા તો કેવું હતું કે આપડે બહાર જઈને દુકાન માંથી કપડા લેવાના અને હવે તો આપડે ઘર બેઠ બેઠા ગમે ત્યારે રાત હોય કે દિવસ હોય આપડે
હમ્મ ક્યારેક પણ શોપિંગ કરી શકે છે આજમાં આધુનિક ક્યુબમાં તો મોબાઈલ ફોનને આપણા જીવન નો મહત્વનો ભાગ બની ગયો છે
હમ્મ
ના ના બાલકોથી લઈને વૃધો શ દરેક વ્યક્તિ મોબાઈલ ઉપયોગ કરે છે
હા એક ઈ ફાયદા છે પછી હવે તો યુપીઆઈ પેમેન્ટ પણ આપડે કરી શકીએ છેએ ઘર બેઠા
હા યુપીઆઈ પેમેન્ટ દઈ શકે છે ઇન્ટરનેટ દ્વારા નવી માહિતી સરળ પણ મળી શકે છે
હા હવે પેલા તો કેવું હતું કે બધા ના બિલ ભરવા માટે આપડે લાઈન પર ઉભું રહેવું પડતું હતું પણ હવે તો આપડે ઘર બેઠા કે પછી ઓફિસમાં હોય ગમે ત્યારે આપણે બેજ મિનિટમાં આપડે પેમેન્ટ પણ કરી શકીએ છીએ ટ્રાન્સફર કરી શકીએ
ટિકિટ બુક કરી શકે છે મેપ જોઈ શકે ઘણા બઉ ઘણા ફાયદા છે તેના તો
હા
હમ એ મોબાઈલ ના તો બે ફાયદા તેટલા જ છે વસન લાગી જાય છે મોબાઈલમાં
હા
હ હમ વધુ ઉપયોગ થી સમય નો બગાડ થાય છે હા કેમ થાય છે આપનો સમય બગાડ થાય છે.
છે પછી પછી આપડે બહ મોબાઈલ જોઈએ કે પછી આપડે બઉ રીલ્સ સ્ક્રોલ કરીએ તો આપણે આંખ ને પણ નુકસાન કરે છે.
હા ત છે કરતા પેટમાં દુખાવાની પ્રોબ્લેમ થાય ને બહ સમસ્યા આવે છે એનાથી,
હા આપડે આખો દિવસ, ફોન જોયા રાખીએ તો પછી આપડું ડાયજેશનમાં પણ પ્રોબ્લેમ, આવે છે આપણને કારણ કે આપણેે એક જ જગ્યા જગ્યા બેઠા રહીએ આખો દિવસ તો પછી આપડું ડાયજેશન સરખું થાય નહી
તેવું હ કેવ જેવું છે ને ટેકનોલોજી નો ઉપયોગ કરવો પણ તેનો ગુલામ ના બનો પણ હું કરી છે ટેકનોલોજી બહ કરે છે તે ના ગુલામ બની જાય છે. બહુ ઉપયોગ કરે છે તો એ ટાઈમ દેવો જોઈએ છે મોબાઈલ ને દસ મિનિટ ત્રીસ મિનિટ આપનો બી સમય ઓછો થાય છે
હા
જરૂરી કામ માટે હ ઉપયોગ કરું છું એને મોબાઈલ નો
હા હવે તો કેવું થાય છે કે આપડે માત્ર ખાલી એક ટાઈમ જોવા માટે આપડે મોબાઈલ ખોલીએ છીએ તો આપડે પછી એમાં કા તો કોક નો મેસેજ આવ્યો હોય તો મેસેજ જોવા કે છે કાકા એન નોટિફિકેશન જ હોય તો આપડે એમાં વ જાય છે એટલે ઈ બહ આપણને એક હેરાન કરે છે
જણા કર છે મોબાઈલ ઉપયોગ કરવા પછી આંખોને થોડો આરામ દેવું આપવું જોઈએ
હા
વિદ્યાર્થીઓ માટે મોબાઈલ નું મહત્વ તો બઉુ ઘણું છે તેને ઓનલાઈન ક્લાસમાં મદદરૂપ બને છે
હા હવે તો બધું કેવું થઈ ગયું કે બધા શિક્ષકો ઓનલાઈન યુટ્યુબ ઉપર તે પણ વિડીયો લેક્ચર બધ આપે છે તો હવે છોકરાઓ ઓનલાઈન પણ ભણી શકે છે.
નવી ભાષા અને કૌશલ્ય શખી શકાય છે.
હા નવી ભાષા શીખાય છે, અને હવે તો ઘણી બધી સ્કીલસ પણ આવા માંડી. છે, કે જે આપડે ઘર બેઠા ઓનલાઈન આપડે ફોનમાંથી જોઈને જ તે આપણેે શીખી શકીએ. અને હવે તો એટલો જમાનો બહુ મોડર્ન થઈ ગયો છે તે કે સ્કીલસ શીખવી જરૂરી છે એમ. કે એના વગર તો હવે ચાલવાનું જ નથી, તો ઈ શીખવા માટ ટે અગર આપડી પાહે ટાઈમ ન હોય કે, પછી આપણે ક્લાસીસ માં ન જવું હોય, તો આવી રીતે આપડે ઘર બેઠા ખાલી ત્રીસ મિનિટ તો માટે આપણેે ઘણું બધું શીખી શકીએ.
હા હુ પન બધુ શીખી શકાય છે, મોબાઈલ નો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ જરૂરી કામ માટેજ મોબાઈલ નો ઉપયોગ કરવો જોઈએ.
હા મોબાઈલ નો ફાયદા, સોશિયલ મીડિયા ના ફાયદા પણ છે, અને ગેરફાયદા પણ છે. પણ આપણને ખબર હોવી જોઈએ કે આપણને એને ક્યાં સુધી યુઝ કરવાનો છે, અને કેટલી લિમિટ તો આપડે રાખવાની છે, હા અગર આપને એની લિમિટ ખબર હોય તો આપડી માટે ઈ ફાયદો જ છે ને.
હા અને ખોટી રીતે ઉપયોગ કરીએ તો નુકસાન પહોંચાડે છે.
હા.
અને ઇમરજન્સી માં પણ મદદ મળે મોબાઈલ ની
હા બાયચાન્સ આપડે ક્યાંક કોક દિવસ ખોવાઈ જાય તો આપડે મેપ નો પણ યુઝ કરી શકીએ કા કોકને કોકને ફોન કરી ફોન કરીને પણ આપડે કહી શકીએ કે આ તો મ તમે મને મને લોકેશન મોકલો તો હું એ પ્રમાણે
હા.
પછી, પહોંચી જાય એના ચરથરા રસ્તે
હા, તેવું જ ને. હવે જો પરિવાર અને મિત્રો દૂર રહેતા હોય તેને આપણ કોલ કરી શકે છે. તેની મિર્તિ જોઈ શકે છે, કેવા છે, શું છે.
હા હવેતો ફેમિલીને આપડે વિડીયો કોલ કરીને પણ જોઈ શકીએ છીએ, અને એની સાથે જયારે આપ વિડીયો નો આવાઝ કરતા હોય, તો આપણને એ એવું જ લાગે કે, ઈ આપડી સામે જ છે એમ,
હમ્મ આમ કઈ ગુમ કઈ ફરવા ગયો છે તો ફોટો કાઢી શકાય. તે એક સારી મેમોરી તૈયાર થાય તેનાથી. એલ આપણને એલ્બમ બનાવી શકે છે.
હા...
હમ્મ, ગેમ્સ ના મમે તો કેટલા બધા ગેમ્સ આવે છે. પિક્ચર જોવી શકાય
હા. સોશિયલ મીડિયા ના ઘણા ફાયદા પણ છે.
હા, તેટલા ખોટા ફાયદા પણ છે. ઊંઘ માં ઘોટાડો થાય છે, જાસ્ટ મોબાઇલ જોયા જોવાથી.
હા.
તનાવ વધારી શકાય છે, તનાવ બહુ આવે છે મોબાઈલ જોવાથી.
હા..
હમ્મ, સ્ક્રીન ટાઈમ થોડો, દૂધ મૂકવું જોઈએ.
હા, આપણને આપડો સ્ક્રીન ટાઈમ ખબર હોવુજ જોયે, કે મારે એક દિવશ મા કેટલો સ્ક્રીન ટાઇમ રાખવો જોઈએ ઈ આપણ ને... ખબર હોય, તો પછી આપડી માટે સોશિયલ મીડિયા કારણ નથી. કેવાતું
હને વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ ધ્યાન ઓછો થય
હા. અને કેવાય ને કે, સોશિયલ મીડિયા ના કારણે આપડણે આળસું પણ બની જાય છીએ. કે એકને એક જગ્યાએ પડા રહે છે.... અને આપડા બીજા બધા કામ પણ રૂકી જાય છે એના લીધે.
હમ્મ હમ્મ તેવું થાય છે. ઓનલાઈન ક્લાસ માં મદદરૂપ બની છે.
હા.
પર વિશ્વાસ ન કરવો, એ બવ મેસેજ આવે ને.
હા,
એક એક વેબસાઇટમાં પ્રોડક્ટ હ, આપ વેબસાઇટ ઉપર ક્લિક કરીને આપણે..... તો આપડ પેમેન્ટ કરી દઈએ ને પછી વેબસાઇટ ગાયબ થઈ જાય. તો પછી આપડે આવી રીતે સ્કેમ ફ્રોડ ના શિકાર પણ થઈ જાય છે.
હા જરૂરી કામ માટે જ મોબાઈલ નો ઉપયોગ કરવો.
હા.
જી જીપીએસસી દ્વાર જીપીએસસી દ્વારા આપને રસ્તો શોધી શકાય છે. ફરવા ગયા કોઈ મેપ નાખી કે ત્યાં તેમને રસ્તો જોઈ શકાય.
હા એ પણ કરી શકાય આપડે
હમ્મ આ ઇન્ટરનેટ વિડીયો કોલ ઓનલાઈન અભ્યાસ અને બેન્કિંગ ઘણી સુવિધાઓ મળે છે.
હા હવે તો બેંક ઘણા કામ આપ ઘર બેઠા આવી રીતે કરી દઈએ
હમ્મ તેથી જે ફ્રોડ જે લિંક આવે છે. તે ના ઓપન કરવું જોઈએ.
હા.
તેના થી દૂર જ રહેવું જોઈએ શું થાય છે તે લિંક ઓ ઓપન કરી પછી પૂરો બેંક અકાઉન્ટ ખાલી થાય
હા કોઈ પણ એકાદી લિંક આવે કે જેમાં તમને એમ કેય કે તમારા ખાતામાં પ પચાસ હજાર આવી જશે તમે ખાલી તમારું આ ખાલી ઇન્ફોર્મેશન આપ આપી દિયો તો ઈ લિંક ઉપર આપડે કોઈ દી ભરોસો ન કરવો જોઈએ.
હ તો એવું બી આવતુ હતુ કે તમા તમારા પિતાજી પરિવાર નુ કો નુ બી નામ લેતા હતા એનું એક્સિડન્ટ થઈ ગયું છે, એની કતા તમને કીધું છે, પૈસા આવવાની એવું કઈને પણ ખુબ ફ્રોડ થાય છે.
અને હવે તો હેકર્સ એટલા વધી ગયા છે, કે ઈ લોકો ખાલી એક આપણને ફોટો મળે ફોટો મળે કે કઈ પણ આપણને ફોટો મોકલે તો ઈ ફોટો ને આપડે જે ડાઉનલોડ કરીએ ને એટલે તરત આપણામાં ઈ વાયર વાયરસ ચડી જાય છે.
હા ચલો પછી મળી પછી સારું લાગે. તમારી સાથે બોલીને
હા મને પણ ઘણી ઇન્ફોર્મશન મળી તમારી સાથે વાત કરીને ચાલો હા જય શ્રી કૃષ્ણ બાય.
બાય.